જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ કેમ છો?
હા, મસ્ત એકદમ આજે તો હું બહુ મોડી ઉઠી.
હા, હા મને એવું લાગ્યું છે, હું વેઇટ કરતી હતી તમારા કોલ નો. પણ પછી મને એમ થયું કદાચ લેટ થઈ ગયું હોય, સાંજે સુતા લેટ હોય તો લેટ થઈ જાય.
હા રાત્રે ઊંઘ પણ મોડે થી આવી એટલે પછી આાંખ જ નહી ખુલી.
ઓકે હા હા હા હા બસ.
મોબાઈલ મારા છોકરાના હાથમાં તો તેને કઈ મને કીધું જ નહી કે ફોન આવ્યું છે.
ઓકે ઓકે તમે મેસેજ કર્યો હતો અ સાડા નવ વાગે અને એમ કે ફ્રી હોય ને તો વાત વાત થઈ જાય હા કે આજે છે ને મારે બાજુમાં ફ્રેન્ડ રે છે ને રાજસ્થાન છે લોકો તો એનો મને મેસેજ આવ્યો છે. આ આજે એના ઘરે જવાનું છે હમણાં કેમ પાર્કમાં એવી રીતે તમને મળવાનું થાતું નથી અ ગરમીને હોય ને તો એટલે તો પછી કે આપડે બધા ઘરે મળીએ તો એટલા એના ઘરે જવાનું છે
હા બરાબર બરાબર હા સારું છે બહાર નહી તો પછી ઘરમાં જ ચાલે ને મળવાનું તો થઈ જાય
એજ, એજ એટલે બાજુમાં જ રહીએ છે એટલે વાંધો નથી.
હા, હા અ પેલા તમે શકુંતલાની વાત કરો છો?
ના, ના એ નહી બીજા છે એક એ લોકો રાજસ્થાની જ છે. શકુંતલાની એકક્ઝટ સામે રહે છે.
હા, હા બરાબર બીજું બોલો રિયા ભાભી મળે છે?
ના, એ કદાચ આજે કદાચ આવશે મને એમ છે, એને પણ લગભગ આમંત્રણ છે તમે પણ આવો તો આજે મને મળશે, હા.
અચ્છા એમની ઘરે એટલે જ્યાં જાઓ છો ત્યાં બરાબર.
હા, હા એ તમે સરોજને ઓળખતા હો ને એના ભાભી થાય છે.
ના.
હા. હલો. હલો. હલો. હલો.
હલો, હલો, હલો.
હા, અવાજ આવે છે?
હા, હા અત્યારે આવ્યો અવાજ.
ઓકે, ઓકે આવે વચ્ચે કટ થઇ ગયો તો, હા, હા ઓકે. હા, એટલે પછી મને એ કે હું તમે ફોન કરશો ને હું ફ્રી નહી હોઉ. એટલે મે મેસેજ કર્યો હતો.
હા, બરાબર, બરાબર તો અત્યારે મેં જોયું હતું મેં
ઓકે.
અને પૂછી જોવ તમે ફ્રી વાત કરો, રહી તો પછી તમે જઈ આવો મારી ફ્રેન્ડ અ ઘરે
હા, નહી એક તો કોએક કોલ તો અટેન થશે ના રસોઈમાં મારે આજે બનાવવાનું નથી થેપલા બનાવ્યા છે, તો એ ચાલશે. કેમકે હમણાં વેકે છોકરાને વેકેશન જ ઉઠે મોડા એ લોકો તો પછી ઉઠીને સીધા જમી જ લઈએ. જ એટલે ટેન્શન નથી કે થેપલા ને દઈને હા, હા એ લોકો દહી ને થેપલા જ ખાય છે. એટલે બની ગયા છે, તે થેપલા શું કર્યું તમે બ્રેકફાસ્ટ?
મેં બસ અત્યારે ચા અને ટોશ ખાઈને બેસેલી છું. ને અત્યારે મોડું થઈ ગયું છે તો મારા ભાભીને કીધું મારો નાસ્તો નહીં બનાવે. હું ડાયરેક્ટ જમી જ લઈશ.
હા, હા એ તો છે જ પછી બધું બગડે અત્યારે બ્રેકફાસ્ટ કરી તો પછી જમવાનું ન
હા, એજ ને એજ ને હં એક વાગ્યા સુધી સાડા-બાર એક એક વાગ્યા સુધી બધા જમી લઈ છે, ત્યારે હું પણ જમી લઈશ.
હા, હા એ તો બેસ્ટ છે, તો સારું.
ગઈ કાલે તો મને ઊંઘ જ નહી આવી બરાબર. ખબર નહી ક્યાંથી બધા બો બધા મચ્છર આવી ગયા. મેં આ ગુડ નાઈટ પણ ચાલુ કરી હતી ખબર નહી ક્યાંથી આવ્યા. બધા છોકરાઓ પણ બરાબર ઊંઘ્યા નથી. એને એમને પણ બધાને બપોરે ઊંઘાડી દઈશ. આ વરસાદના સિઝનમાં છે ને આ ચોમાસામાં બહુ મચ્છર થાય છે.
થાય છે, થાય છે ચોમાસામાં આ તો તકલીફ રેહવાની જ છે, મચ્છરની.
હા એ
તો એટલે જો થોડીક વધારે કેમ તડકો હોય ને તો થોડુંક ન હો એટલા હોય. પણ આવું વાતાવરણ આમાં ભેજવાળામાં મચ્છર વધારે થાય.
તડકો તો મેં કેટલા દિવસથી જોયો જ નથી.
ઓકે એટલે બહુ વીંડી વેધર જ છે.
અ હું આવી છું ત્યારથી પેહલા દિવસથી વરસાદ ચાલુ છે. અત્યારે જવાનો ટાઈમ થઈ ગયયો છે બે ત્રણ દિવસમાં તો પણ વરસાદ પતવાનું નામ જ નથી લેતું.
ઓકે, તો એટલે અત્યારે આપડે વધારે વે કેશન મોટું હોય છે પણ એન્જોય ન થાય એટલું વરસાદને લીધે ઘરમાં જ રહેવું પડે.
હા એજ ને. એ જ ને જે વિચાર ચાર્યું હતું એ થયું જ નહી.
અ હા. બધા બધાની આજ કમ્પ્લેન હોય છે આ વેકેશનમાં, કે આપડું ધારેલું કામ નથી થા હલો હા આવે છે અવાજ હા.
હા, હા હા. હા જે ધાર્યું હતું તે તો થયું જ નહી. એના કરતાં ધારવાનું જ નહી કઈ.
એ તો છે જ ઇન્સ્ટન્ટ જે થાય ને એ કામ કરી લેવાનું. બાકી
હા બીજું બોલો.
બસ જો બાકી મજામાં નો બસ પુરા દિવસનું રૂટન હોય એ જ ચાલે છે.
ખબર અહિયા હું આવી અ ને પેહલા દિવસ મારા પિયરમાં તો હું, હા. હ હ થી આવી ને પેહલા દિવસે હું અંયા પગ મૂક્યો ને બાજુ વાળા હલો હલો, હા હા. હા. હું આવી ને પેહલા દિવસે જ મેં જોયું કે બાજુ વાળા કાકા એક્સપાયર થઈ ગયા છે. તો આટલા બધા લોકો જોઈને હું શોક થઈ ગઈ. પછી મને ખ
ઓ!
બર પડી કે એક કાકા એક્સપાયર થઇ ગ્યા છે.
ઓહો અચ્છા હા હા.
હ પ
હલો.
પછી ખબર પડી એમને હાર્ટની બો પ્રોબ્લેમ હતી ને એમનો છોકરો પણ. મળવા ગયા ને તો એમનો છોકરો પણ કેહેતો હતો કે મારા પપ્પા જરા પણ કાળજી નહીં રાખતા હતા. હવે હાર્ટની પ્રોબ્લેમ હોય તો પછી કટજી તો રાખવી પડે ને, બધું જ ખાતા.
હા ઓહો! હહ હહ એટલે ઈ પછી થોડોક અ કંટ્રોલ કરવો પડે. જેવી બીમારી હોય એ એ રીતે થોડુંક જમવામાં એડજસ્ટ કરવું પડે.
હલો હલો
હા મને અવાજ આવે છે. અવાજ આવે છ છે પણ થોડુંક અ ડિસ્ટન્સમાં વધી જાય. હા હા
હા હા એજ ને. હા હા ને તેલને બધું મસાલા બધું. બંધ હતું ડોક્ટરે બધું બંધ કરાયું તું પણ હા. હા, મેં પણ એવું લાગતું છે.
હા હા હા એતો છે જ.
તો પછી અ એનો છોકરો કેતો હતો કે કાળજી લીધી ને કેમ કે બહુ સારું હોસ્ હોસ્પિટલમાં એમનું ઓપરેશન એવું હતું તો કાળજી એના લીધે એટલે આવું થયું, ને ઉંમર પણ એટલી બધી નહી હતી સાઠ ઠ ની અંદર જ હતા એ કાકા. એટલે ઈ હેને
ઓહો! હહ હહ એટલે ઘણા લોકો હારે આવું થાય છે, કે ડો હા ડોક્ટર કે પણ કોઈ માને નહીં એમ થાય કે આપડે ગમે તે ખાઈએ તો કંઈ ન થાય પણ એવું નથી.
કંઈ નહી થાય, કઈ નહીં થાય પણ એવું નથી. કાળજી તો ઉંમર પ્રમાણે રાખ રાખવી જ જોઈએ. મારા મમ્મીને પણ હું એજ કેઉ છું, એમને પણ શુગર છે. તો પછી હું એમને બહુ કેવું છું, કાળજી એમ તો મમ્મી રાખે છે. પણ આવું બધું જોઈને પછી એમ થાય ને જરાક એમને પણ કર્યા કરું.
હા, હા, હા એતો છે જ તો. કેમ કે થોડુંક ધ્યાન રાખીએ નેતો પછી એ લોકોને પ્રોબ્લેમ ના થાય આગળ જાતા.
હા એજ ને, એજ ને.
અને પછી મેડિસનને પછી વધી જાય, જો ધ્યાન ન રાખો. તો વધારે મેડિસીનને લેવી પડે એવું બધું થાય તો.
હહ, ને આજકલના તો કેટલા નાના નાના ઉંમરના લોકોને આવું બધું એટેક આવે છે. અને કેટલું બધું પ્રોબ્લમ થઈ જાય છે. મેં તો તે દિવસે જોયું હતું નાના છોકરાને એટેક આયું હતું.
ઓહો! હા, હા ઘણા ન્યૂઝમાં ને આપણે જોયેલું છે. કે છોકરા રમતા હોય ને અચાનક એવું કંઈક થઇ જાય.
હા એજ ને, એજ ને એટલે પછી આ જંકફૂડ કેટલું મોંઘું. પડે છે.
હા, હા તો પણ બધાને જંકફૂડ જ ભાવે છે અત્યારે. ને હેલ્ધી છે એ કોઈકને જમવું નથી.
હા હા એજને.
આ હા હા એટલે પછી એટલે પછી બીમારી થાય તો પેલા ના માણસો છે તો એ લોકો કેવું દેશી જમતા તો કઈ એને થ - નહી સો વર્ષ સુધી તો આરામથી જીવી જાય.
હા એજ ને એજ નહીં અત્યારનું પેલું ખાવાનું, પણ બધું મિલાવટ વાળું છે, ને પછી આપણે ઉપરથી બહારનું ખાઈએ. પછી તો તો આવું થવાનું જ ને.
થવાનું જ, થવાનું જ પાછું ઓઇલવાળું ને એ બધું વધી જાય ને એટલે થાય જ આવું. તો કેમ કે અત્યારે નવી નવી બધી રેસીપીને આ બધું પછી જોઈ જોઈ મોબાઈલમાંથી ને બધા શીખે એજ જાય. બાકી પેલા આપડે નાના હતા ત્યારે પંજાબીને, ચાઈનીઝને એટલું હતું નહી.
કંઈ હતું નહી. એતો વરસમાં એક બે વાર પનીર ની શાક બનતું હતું નેઆ બધું. બધું ચાઇનીઝ કોઈ વાર બહાર થી લાયા તો લાયા બાકી તો ઘરનું જ જમતા આપડે તો,
ઘરનું જમતા એજજ ને, હવે તો આપણે ઘરમાં પણ આવું બધું બનાવવું પડે છે, આપડું દેશી જમવાનું છે, એ ક્યારેક વીક એક બે વાર જ બને છે. બાકી તો આપ ઘરે - પણ આવું જ બનાવી દેવું પડે પંજાબી ને ચાઇનીઝ ને એવું બધું-
એ જ ને એ જને હવે હને તમે કરો છો મને-
ના મારે છે ને અત્યારે જવાનું છે ઓકે તો એ વા મારી વેઇટ- કરશે હા દસ વાગ્યા છે મામાં દસ ને પંદરે જવાનું છે.
અચ્છા હા હા પછી કઈ નહી તમે તૈયાર થો તમે છોકરાઓને લઈને જશો.
જય છે. હા આવી જઈશ ને પછી હું ફ્રી હશે તો તને મેસેજ કરીશ.
હા હા કઈ નઈ કઈ નહી અત્યારે તમે એકલા જાઓ છો કે પછી છોકરાઓ અને લેડ નહી જાઓ છો.
અમારી બીજી એક રાજસ્થાની ફ્રેન્ડ છે ને હિન્દુ ઈ પણ આવે છે.
હા હા
એટલે એને મેં ટાઈમ આપી દીધો એને મને આપ્યો છે ટાઈમ કે આટલા વાગે જવાનું છે તો હવે હું રેડી થઈ જાવ એટલે થોડોક ટાઈમ લાગશે.
હા હા કંઈ નહીં કંઈ નહીં તમે જઈ આવો- હ ને પછી આપણે વાત કરીએ ચાલ બાય- હા હા કઈ નહી ઓકે બાય-
અને બપોરે એવું સુતી પણ નથી એટલે તમે ફ્રી હોય તો કરજો ફોન તો-
હા હા કઈ નહીં હા ઓકે-